હલોવ
હલોવ
કેમ છો?
મજા‌માં તમે?
હું પણ મજામાં છું.
શું કરો છો અત્યારે?
અત્યારે તો હું હમણાં જ નાસ્તો કરીને બેઠી છું. આજે સન્ડે છે તો ઘરે જ છું.
હ બરાબર.
તમે શું કરો છો?
હું પણ નાસ્તો કરીને જ બેઠી અત્યારે.
હમ, તમારી પી પી ટી રેડી થઈ ગઈ?
હ મારી પી પી ટી રેડી થઈ ગઈ તમારી?
મારી પણ થઈ ગઈ છે ખાલી થોડુંક ટચઅપ બાકી છે અંદર.
તમે કયા ટોપિક પર બનાવતા છો પી પી ટી?
મેં સોશિયલ મીડિયા પર તમે?
હું માઇન્ડ અને મશીન ઉપર બનાવતી છે.
હમ સારો સે.
તમે પી પી ટી કેવી રીતે પ્રેઝન્ટ કરવાના છે?
પી પી ટીમાં મેં તો ફર્સ્ટ તમાર ઇન્ટ્રોડક્શન આપા. ને પછી સ્ટાર્ટ કરી દેવા એમ પી પી ટીમાં જે છે તે. તમે તમને શું વિચાર્યું પી. પી ટી વિશે?
હું પણ એવું જ વિચારલું છે મારું પી પી ટી રેડી થઇ ગયું છે, થોડુંક ઘણું ચેન્જીસ કરવાનું વિચાર છે. ટાઈમ મળશે તો હું કરીશ ચેન્જીસ અને, એજ માર ઇન્ટ્રોડક્શન આપીશ ને. ધીમે ધીમે સાર્ટ કરીશ જેથી બધાને ઇન્ટરેસ્ટ આવે.
હ પી પી ટીમાં તો કેટલું કરીએ એટલું ઓછું છે આપણા માટે.
એ જ.
ના ઓપ્શન બહ બધા છે નેટ એને યુઝ કરવાનું.
ઇન્ટરેસ્ટ પણ બહુ આવે કરવાનું પર સમય વધારે લાગતો છે કરવામાં.
હમ સમય બહુ જાય મારો પણ બે ત્રણ દિવસ થી મેં કરતી. હતી તો પણ પૂરું નની થઈ રહય્યું.
સરસ તમે કયા કયા ટોપિક અંદર એડ કર રહ્યા છે.
મેં સોશિયલ મીડિયાના મિનિંગ પછી સાયકોલોજીની કઈ છે. તેનો મિનિંગ નઈ નની હિસ્ટ્રી એડ કરેલી છે. તમે માઇન્ડ મશીન ને સબ્જેક્ટ તમારો?
મેં એમાં બંનેનો મિનિંગ શું થાય અને એ આપણે ફ્યુચરમાં કેવી રીતે કામ લાગશે અને બંનેનું અગર એમ કોલપ કરીએ તો એ આગળ જઈને આપણે કેવી રીતે હેલ્પ કરી શકી વધારે. તે એમાં બધું મે ઇન્ક્લુડ કરેલું છે જેથી એમ, બધાને ખ્યાલ પણ આવે કે એ લોકો પોતાના માઇન્ડનો યુઝ કરીને મશીનને કેવી રીતે વધારે યુઝ કરી શકે.
હમ અને હમણાં તો એ આઈ નો જમાનો છે એટલે યુઝફુલ ટોપિક છે.
એ જ.
સોશિયલ મીડિયા પર બી મેં એમ હિસ્ટ્રી એની થોડીક લખી છે પછી એના બેની ફીડ એના પછી પોઝિટિવ નેગેટિવ એવું બધું લખી દીધું ઇમ્પેક્ટ ને.
મોસ્ટ ઓફ બધા નેગેટિવ બેનિફિટ જોતા હોય છે એટલે
હમ, પોઝિટિવ પણ છે, કે એ હેલ્પ કરે ઇ ત્રણ સપોર્ટ આપે આપણને. પછી લર્નિંગ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. બટ એવું આપડા નેગેટિવ ઇફેક્ટ પણ એટલા જ છે એના. ક તો હ્યુમન પર ડિપેન્ડ કરે કે આપણે સોશિયલ મીડિયાને કેવી રીતે યુઝ કરીએ.
એ તો વાત છે બધાના અલગ અલગ વિચાર અને થોટસ ઉપર છે.
હમ. તમારું માઇન્ડ એન્ડ અ મશીનનો વિચાર કેવી રીતે આવ્યો એના પર પીપીટી ક્રિએટ કરવાનો.
ઘણી પીપીડીસ હોઈ હતી પણ મને એમ લાગ્યું કે અત્યારે એવું ટોપિક હોવું જોઈએ જે. કોમન બી હોય થોડુંક અને બધાને સમજાવી પણ જાય ને હું મેન તો એ મેં એક્સપ્લેન કરી શકું. એટલે મને માઇન્ડડ મશીન નો ખ્યાલ આવ્યો.
હમ. ને એક્સપ્લેન કરવામાં પણ એમ સારું પડે ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે એટલે.
એ જ મેન પોઈન્ટ એ છે કે આપણનું માઈન્ડ કેવું છે, અને માઈન્ડ પરથી આપણે એ એઆઈ કે ચેટ જીપીટી આપણે જેમીની અત્યારે યુઝ કરતા છે. એ આપણા માઇન્ડ ઉપર છે કે આપણે કેવી ઇન્ફોર્મેશન કેવી રીતે જોઈએ. જો એજ નહી આવડતું હોય તો મગજ ન યુઝ પણ તા યુઝલેસ થઈ જાય પછી
હમ આપડે આપડા મગજ નો યુઝ જ નહી કરીએ તો આપડણે એઆઈ બી યુઝ નહી કરી શક કે કેમ કે એઆઈ ને આપણે બધું સમજાવવું પડે એકદમ એક્સપ્લેન કરવું પડે. જ્યાં સુધી આપણે એને સમજાવીએ નહી ત્યાં સુધી એ આપણું કામ બી નહી કરી શકે.
એજ મેઈન પોઈન્ટ છે, એટલે આજના દિવસમાં એ સમજું ઇમ્પોર્ટન્ટ છે, કે આપણું મગજ પણ યુઝ એટલું જ ઈમ્પોર્ન્ટ છે, જેટલું એ આઈ નો યુઝ કરવો ઇમપોર્ટન્ટ છે.
હમ. આ માણસ થી ભૂલ થાય કોઈ માર્ક્સ લખવામાં તો પણ એઆઈ ની ભૂલ કાઢે બટ એવું નથી. માર્ક્સ એન્ટર પણ માણસ જ કરતો હોય છે, બટ શું કરવાનું હવે માણસની આદત જ છે, બીજા પર બધું ધોરવાનું.
હા એમનુ મગજ જ એવું છે.
હમ સોશિયલ મીડિયાનું સોશિયલ મીડિયાનું પણ એટલું જ છે, ‌ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, બધું ટ્રેન્ડિંગ પર છે, ટિકટોક તો બંધ કરાવી દીધું પણ હજુ ચાલુ છે બીજા બધા પ્લે ફોન્સ જે હેલ્પફુલ બી છે, એટલા જ ને એટલા જ નુકસાન કરતા બી છે.
ઇન્સ્ટાગ્રામ બી બહુ યુઝફુલ છે, એના પર ઘણી એવી ચેનલો છે આપણે ફોલો કરીને ડેલી જોઈ શકીએ.
ગવર્મેન્ટ જોબ્સ માટે બી બહુ યુઝફુલ છે, બધું ન્યૂઝ આવે એમાં બ તાવે હવે આપણે ઘર બેઠા બધ તે ન્યૂઝ જાણી શકીએ પછી કનેક્ટ કરી શકીએ પીપલ સાથે દૂર હોય તો પણ આપણે વિડીયો કોલ પર વાત કરી શકીએ.
એજ વસ્તુ છેને ઇન્ફોર્મેશન કેટલી ઘણી મળી રહે
અને એના જે ક્રિએટર છે, ફાઉન્ડર છે, એની હિસ્ટ્રી પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ છે.
હો.
હમ. તમને ખબર ફેસબુક ના ક્રિએટર કોણ છે.
હ ખબર તો ખરી વાત રે હા હમ.
હમ એમની બી બહુ હિસ્ટ્રી છે. એમનું એમણે તો એટલે એમ હમણાં બધું જ તો નહીં કહેવાય મારાથી બટ મેં એવું કહી શકું કે માર્ગ ઝુકરબર્ગ વિશે બહુ બધી ડિટેલ્સ છે. ને એમાંથી કે છે કે ગ્રે ટી શર્ટ અને જીન્સ પહેરતા એમ નોર્મલી એમનું એ જ આઉટફિટ હતું. કેટલા વખત થી બસ હમણાં થોડાક વર્ષોથી એમનું થોડુંક ચેન્જ થયેલું છે. પણ પહેલા તો એ એક જ વસ્તુ પહેરતા એમનું એના પાછળનું લોજિક એવું હતું કે પોતાની એનર્જી અને ટાઈમ કપડા ચોઈસ કરવામાં વેસ્ટ નહી કરવાનું. એના બદલે કોઈ કોમ્યુનિટી એટલે આપણી સોસાયટી માટે જેટલું વધારે કામ કરી શકે તે. તેટલું સારું છે, બધા માટે એવું એમનો વિચાર હતો.
બહુ સરસ છે સ્ટોરી એમની તો.
હા. તમારે બીજું બીજું શું છે પીપીડીમાં, તમારે?
બીજું એટલું કઈ ખાસ નથી, મેન પણ કે મારે ત્યાં એક્સપ્લેન કરવું છે, કેવી રીતે? અત્યારે એના પર મેં ફોકસ કરતી છે.
હમ, બટ મિનિંગ શું રાખેલો છે તમે માઇન્ડન મશીન નો એમ?
માઇન્ડ એડ મશીનનું મિનિંગ એજ કે આપણે આપણા માઇન્ડ નું યુઝ કરી ને મશીનનું કેવી રીતે યુઝ- - કરી શકે, જે આજના જમાનામાં બધા યુઝ તો કરતા છે, પણ એકચુઅલમાં- - આપણેે એને- - કેટલું બેનિફિટ આપડુ મગજ વધારે યુઝ કરીને એના પર ઇમપ્રુવ કરી શકીએ તે છે. જેમ કે, આપણે કઈ હવે ઇન્ફોર્મેશન જોઈએ, આપણે કંઈ ડાયરેક્ટ સર્ચ કરી દઈએ- - બટ, એ ઇન્ફોર્મેશન આપને લગતી છે કે નથી લગતી, એ બી સર્ચ કરતા આવડવું જોઈએ કે મને- - કઈ ટાઈપ ની કેવી ઇન્ફોર્મેશન જોઈએ, આપણે સડનલી એમ સર્ચ કરીને કોઈને આપી ન શકીએ. કે કે અમાને આ ઇન્ફોર્મેશન મળી ગઈ, એટલે એ રીતે મગજને યુઝ કરતા આવડવું જોઈએ.
હમણાં તો એ બધું સ્કેમ, પછી સાયબર બુલિંગ પણ એટલું વધી ગયું છે. પ, એમને એવું બધું કે બધા ડરે છે. કઈ કઈ વેબસાઇટ સાચી છે, તે શોધવામાં પણ ભૂલો કરે છે. અને પછી સ્કેમ નો શિકાર બની જાય છે.
હમ.
સ્નેપચેટ પણ સારું એવું ફીચર છે, એમાં પણ બધા- - ફ્રેન્ડ સાથે કનેક્ટ કરી શકે અને કહી શકે કે, મે જીમમાં છું, સ્કૂલમાં છું, પોતાની- - ઇ ફોર્મેશન શેર કરી શકે છે.
બટ, એ ઇન્ફોર્મેશન કદાચ અત્યારે એ. આઈ. ને ટ્રેન્ડ કરવા માટે પણ યુઝ કરતા છે, એવું ઘણી વાર સાંભળ્યું છે.
હમ. એવું છે એમ. પણ હવે શું કરીએ, બધા સ્ટ્રાઈક ન બધું ફોલો કરવા માટે ટ્રેન્ડને- - ફોલો કરવા, એક્સેપ્ટ કરવા માટે- - પોતાની પર્સનલ ડિટેલ્સ પણ આપી દે છે, એના ચક્કર માં તો આ સ્કેમ ને એવું વધી રહ્યું છે.
એ જનરેશન, હા, ચાલવા માટે એ લોકો ઘણું બધું એમ, પોતાનું એમ- - એમ લોસ જ કરતા હોય છે.
ના, સ્ટેપચેટ તો ડિસઅપિયરિંગ મેસેજિસ ને એના માટે જ ટ્રેન્ડિંગમાં છે - - તમારું કોઈ સ્ક્રીન શોટ લઈ લે, તો પણ એમાં સ્નેપચટ ડિટેક્ટ કરી દે- - કે, હા, એ સ્ક્રીનશોટ લીધો છે, એવી ઇન્ફોર્મેશન આપી દે, જે માલિક હોય- - એવા ફીચર્સ છે એમાં.
કોઈ પ્રોફાાઈલ ન સ્ક્રીનશોટ, એટલે કઈ બી લે, એટલે આપણે ઇન્ફોર્મેશન તરત જ આવી જાય- -
હા, એ બધી જ ઇન્ફોર્મેશન મેં ઇન્ક્લુડ કરવી છે પીપીટી માં.
બહુ સરસ છે તો, બધાને બહુ ઇન્ટરેસ્ટ આવે, ઘણું એમ બધાને સાંભળવામાં મળે. આવશે.
હા, એટલે જમ બધું ઇન્ટરેસ્ટિંગ ટોપિકસ જ લીધા છે, બટ એના- - એના લીધે મારી પીપીટી લોંગ બની ગઈ, પંદર જેવા સ્લાઈડ થઈ ગઈ હતી- - પણ પછી મેં થોડુંક ઓછું કર્યું, એટલે બહાર પર આવી છું, બટ હવે એનાથી ઓછું તો નહી થાય- - કેમકે આપણે જેટલું સર્ચ કરીએ ને સોશિયલ મીડિયાનું, એટલું વધારે આવે- - ને બધાને આપણે નકારી દઈએ, તો છેલ્લે શું બચવાનું? ખાલી ના આઈકોન્સ બચશે પીપીડી માં- -
એ વાત તો સાચી છે, તમારે.
પછી સોશિયલ મીડિયા એવો ટોપિક છે કે પછી તમે એને ડીપમાં નહી સમજાવી શકો તો એ યુઝલેસ છે. પછી કોઈને એમાં ઇન્ટરેસ્ટ પણ નહીં આવે કે શું સમજાવા માંગે છે.
એજ કેમ કે નોર્મલ ફીચર ત્યાં સુધી બધાને ખબર હ છે, બધા યુઝ
ખબર છે હા બધા જ બધા જ હમણાં તો વૃદ્ધ માણસોને પણ ખબર છે, કે સોશિયલ મીડિયા શું છે. ઉલટું એ લોકો આપણા કરતા વધારે ટ્રેન્ડિંગમાં ચાલતા હોય છે, સોશિયલ મીડિયા પર
હા, એસતો ચાલો, કઈની તો કાલે. હમ્મ, ચાલો. કેને તો કાલે મળીએ આપડે.
હા, કાલે મળીએે. તમે જમી લીધું? કે શું બનાવવાના બપોરે?
બપોરે તો હજી વિચાર્યું નથી. તમે?
અમારે તો કડી-ખીચડી, બીજું શું બનાવવાનું?
હમ્મ, સર ચાલો.
હારું, ચલો. બાય હા, મળીએ.
હમ્મ.